આવે છે અવાજ સાંભળે છે, તને હા, આવે છે, અવાજ હા, મને તો આવે છે, સાંભળાય છે.
ઓકે અમે, હા આવી છે.
હા, હા.
બોલો ન ક્યા બે આ છે.
મે હું, મૈં હું પણ મજામાં છું અને મારે આજ મને તારી સાથે પર્યવર્ટન આ વિષય વ સ પર વિસ્તાર સી વાત કરવી છે.
હ, બોલો ને
હમ મને લાગે પર્યટન એટલે ફક્ત એક જગદાહી બીજી જગા જ નવે થી.
પણ, નવી જગ્યા જોવાની
સંસ્કૃતિ અ જવવાની મનને તાજું કરવાની અને જીવનમાં નવા અનુભવ મળવાની સુંદર રીત છે.
અચ્છા, હા એમાં મોબાઈલ પણ આં છો, હો આપ અ પૂર્ણને કક્ષષણને જીવ હોગમે
હા. પર્યાવર્તન એટલે આરામ આનંદ આનંદ અથવા, અનુભવ માટે પોતાના રોજાના ઠિકણથી. બીજી કોઈ જગા ધાર્મિક ઐતિહાસિક પ્રાકૃતિક સાંસ્કૃતિક સાહસિક અથવા મનોરંજન માટે પન હોઈ શકે
આ
હમ.
સારેજીના રાજ્ય અથવા ગામમાં જઈને તેને સ્થાનિક સંસ્કૃતિના રાખુંને જોની
હમ હમ નાના એક સેકન્ડ અ એટલે પર્યાવસ્થાની અર્થવ્યવસ્થાની બી મજબૂત બને છે
હા યોજના જરૂરી છે અલગ અનુભવ આપે છે હા અને યોજના કરી તો સરસ થાય ને કે
બજેટ કેટલો છે ટ્રાવેલ
હવામાન ખાવા પીવાની વ્યવસ્થા સુરક્ષા
આ
હ આના મતલબ એ સા બધું જરૂરી છે જ વ્યક્તિ પોતાની
હમ
આ રીતે જગા જોઈ શકે શાંતિ મળી શકે આત્મ વિશ્વાસ વધે પર્યટન સુરક્ષા ચર્ચા અને શેર કરવાની આનંદ મળે
હા
હા
અ તારો મતે સારો પર્યટક ની શું ઓળખ સારા પર્યટક માને સ્વચ્છતા રાખે સ્થાનીય લોકોને આદર આપે નિયમ માને સુરક્ષિત રેય ઇતિહાસ અને સંસ્કૃતિ તી મારસ લે કચરો ન ફેંકે સુંદરતા ન ખરાબ કરે હા કારણ કે ઘાન લોકો ફરવા જાય છે પણ કચરો ફેંકી દે છે ગલતી પ્રકૃતિ અને જગા આપની પસંદી અને સ્વચ્છ રાખવી એ આપની જવાબદારી છે હા એકદમ સાચું જ્યારે આપને નવી જગાઓ જોઈએ નવા લોકો ની મળીએ બીજ જીવન શૈલી હોય અ જોઈ છે ત્યાં ને આપનુ દ્રષ્ટિકોણ વધારે વિશાલ બને છે માનસ વધારે ખુલ્લા મનનો બને છે
હા હા પર્યાવટન કરતા સુરક્ષા પન ધ્યાન રાખવું જરૂરી છે ખૂબ જરૂરી છે અંજાન જગા સાવધાન રહું. રાત્રે ખુબ એકલા ન ફેરવો. જરૂરી નંબર પાસે રાખો. સમાન અ નું ધ્યાન રાખવું. પાણી ભોજન સ્વચ્છ લેવું લોકલ જીવન માનવાવામાં
હા પર્યટન ને એટલે નવી જગાઓ સંસ્કૃતિ અને અને બોન આ સફર છે માનસિક તાજગી અને તનાવ ઓ છો કરવા માટે ઉપયોગી જ્ઞાન ઇતિહાસ પ્રાકૃતિ અને સં કૃતિ સમજાવવા મદદરૂપ પરિવાર અને મિત્રો સાથે તે સંબંધ મજબૂત કરે
હમ હમ હા ના સાચી વાત છે હા ભાઈ સાચી પર્યટન કરતા ના મતલબ અ અને સ્થાનીય સંસ્કૃતિ ના આદર હોય અને જ્યારે કે બીજા રાજ્ય અથવા ગમવા જાય ત્યારે સાને અ અને જરૂર ત્યાંનો પોશાક ભાષા પરંપરા ધાર્મિક ભાવના ખાન પાન આ બધું આદરે સાથે જોવી શકે મજા ના કરવાય અપમાન ના કરવાય
હા સારે આપણ પર્યટન માટે જઈી તે પહેલાં શું યોજના કરવી જાય
હમ્મ
કયા ઠિકાને જેવ છે કે કેટલા દિવસ માટે જવું છે બજેટ કેટલી છે ટ્રાવેલ કેવી રીતે કર વાની હોટલ બુંકીગ કેવી કરવાની હવામાન કે ખાવા પીવાની વ્યવસ્થા સુરક્ષાયો ના વગર જ જઈએ તો મજા કરતા વાળ તર તકલીફ થઈ જ થઈ શકે
હા આ યોજના વગર જઈ તો કરતા વધારે તકલીફ થઈ શકે. બિલકુલ ના અન બજેટ નું
અ જાળવી રાખે છે પણ ફોટો લેવામાં આવે એટલા મગન થઈ જાય કે જગાની સુંદરતા જીવી નહી શકે
હા જઈ નહી શકે સારી આ તો સાચી વાત છે હ બેન આ ફોટો ફોટો ના માટે જગા જોઈને અન ખાલી ફોટો વિડીયો ફોટો વિડીયો આ ફોટો અને વિડીયો યાદે જવરી રાખે જ છે પણ ફોટો લેવાના એટલા મન ના થઈ જાય કે જગા ની સુંદરતા જીવી ના શકે અને સાચું ક્યારે મોબાઈલ બાજુમાંની મુક્તિની ફક્ત પ્રકૃતિ જો